એવું
જય શ્રી કૃષ્ણ
હેલો..
હેલો.... હેલો.... હલો અવાજ નહી આ રહી હલો
હેલો
હલો
હા જય શ્રી કૃષ્ણ બહેન
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
મજામાં છું તમે છો
હું પણ મજામાં છે. આજે સમાચારમાં સાયબર સિક્યોરિટી વિશેય સાંભળ્યો એ શું હોય હલો
સાયબર સિક્યોરિટી એટલે મોબાઈલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર આપણે માહિતીને સુરક્ષિત રાખવાની રીતે છે.
આ તો ખુબ જરૂરી વાત છે.
હા બિલકુલ આજકાલ બધું કામ ઓનલાઈન થાય છે બેંકિંગ ખરીદારી ફી કરવી ટિકિટ બુક કરવું બધું મોબાઈલ થી થાય છે.
એટલે જો સાવધાની ન રાખીએ તો નુકસાન થઈ શકે
બિલકુલ સાઇબર અ અપરાધીઓ ખોટી લિંક ફો ફોન કોલ અને મેસેજ દ્વારા લોકોને ચેતરે છે.
મને ઘણી વાર મેસેજ આવે છે કે તમે ઈનામ જીત્યો છો
એકદમ સાચું કી કેવા મેસેજ સમયે એવા મેસેજ પર વિશ્વાસ ન કરવાનો એ મોટા ફ્રોડ હોય છે.
પછી શું કરવું
એ મેસેજ ડિલીટ કરી દેવારા અન્ય લિંક પર ક્લિક કરવો
અચ્છા અને ઓ ટી પી માગે તો
ઓ ટી પી ના દેવાના ઓ ટી પી એટીએમ પીન પાસવર્ડ કોઈને પણ ના આપણો બેંક પણ ક્યારે ફોન પર ઓટીપી નથી માંગતી
અચ્છા મને પાસવર્ડ કેવો રાખવો
હમ મજબૂત પાસવર્ડ રાખવાનો મોટો નાનો અક્ષર અંક અને કેક્શન ચિહ્ન વાળું રાખવાનું
એક જે પાસવર્ડ બધી જગ્યા વાપરવો યોગ્ય છે કા
ના અલગ અલગ એકાઉન્ટમાં માટે અલગ અલગ પાસવર્ડ રાખો
અચ્છા પાસવર્ડ બદલ તો રહેવો હોય એ
હા સમય સમય પર પાસવર્ડ બદલનું ખૂબ સારી વાત છે.
સાચી સાચી સોશિયલ મીડિયા પર શું ધ્યાન રાખો છો
હા. અંગત માહિતી બધા સાથે શેર કરવી ઘરનું સરનામા બેન્કિંગ માહિતી અને દસ્તાવેજ સાર્વજનિક નું મૂકવા
અચ્છા ફોટો મૂકવાવામાં કોઈ જોખમ છે કા
હા જોખમ છે ને જરૂરી હોય એટલા ફોટો મૂકવા પ્રાઈવેસી સેટિંગ પર ચેક કરવી.
મારા બાલ્કો પન મોબાઈલ વાપરે છે.
તો તમને સાયબર સિક્યોરિટી વિશે સમજાવાનું ખૂબ જરૂરી છે.
તેમને શું કહેવું?
હા, હમ્મ અ કેવાનું કે અજાન્ય મા માનસન સાથે ચેટ ન કરવી. ખોટી લિંક ન ખોલવી અને કોઈ તકલીફ હોય તો માતા પિતાન કહેવાનું
સાચી સાચી, તમે એક વાત પૂછવાની હોય. એ વાયરસ શું હોય?
વાયરસ એવા નુ નુકશાનકારક પ્રોગ્રામ હોય જે મોબાઈલ અથવા કમ્પ્યુટરનું નુકસાન પહોંચાવે છે.
અચ્છા, એથી બચવા માટે શું કરવું છે?
હમ્મ, એથી બચવા વાસ્તે એન્ટીવાયરસ વાપરવો, મોબાઈલ અને કમ્પ્યુટર અપડેટ કરવાનું અને ફત ભરોસાપાત્ર એપ ડાઉનલોડ કરવાની.
અચ્છા અને ખૂબ સારી માહલીમતી આ વિષય બધા માટે ઉપયોગી છે.
હા બિલકુલ, સાયબર સિક્યોરિટી આજના સમયની જરૂરી છે.
સુરેશ અ રીનાબેન ફિશિંગ નામ ઘણીવાર સાંભલવા મલે છે એ શું છે?
એ તો ફિંગીશી સાઈબર ફ્રોડની રીતે છે. અપરાધી ખોટા, ઈમેલ, મેસેજ કે વેબસાઇટ દ્વારા લોકોનું પાસે માહિતી હમ, લેવાનો પ્રયત્ન કરે છેને
એટલે એવા મેસેજ પર ભરોસો ન કરવો.
બિલકુલ સાચું ક્યું પહેલા સારી રીતે ચેક કરવાનું જો શંકા હોય તો લિંક પર ક્લિક નઇ કરવાનું.
અચ્છા, એને મોબાઈલ એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
ફત અધિકૃતિ એપ ઇસ્ટોલમાંથીને ડાઉનલોડ કરવાની.
અને કોઈ એપ ઇન્સ્ટોલ કરતા પેલા શું જોવું?
એની રિંગ ટમ એની રાઈટિંગ, રિવ્યૂ અને પરમિશન જોવી. જરૂર હોય છ એ પરમિશન ન આપવી
અચ્છા, અને ફ્રી વાઈફાઈ વાપરવું સુરક્ષિત હોવે કે?
સાર્વજનિક વાઇફાઈ પર બેંકિંગ કે પેમેન્ટ કરવાનું હ ટાલવું હોય
કેમ? તમે કેમ કહયો છો કે સાર્વજનિક વાઈફાઈ પર બેન્કિંગ પેમેન્ટ કરવાનું ટાલવું એમે કેમ છે?
એમે કારણ એ છે કે માહિતી ચોરી થવાથી શંકાએ વધારે હોય છે ને?
અચ્છા, ઓનલાઈન ખરીદારી કરતા શું ધ્યાન રાખવું?
હા, ભરોસાપાત્ર વેબસાઇટથી જ ખરીદારી કરવી અને વેબસાઇટનું નામ સારી રીતે ચેક કરવું.
અચ્છા, અને બેંક તરફથી ફોન આવે અને માહિતી માંગે તો?
અ પહેલાં અમ પહેલાં ખાતરી કરવી કે ફોન સાચો છે નઈ ઓ ઓટીપી પિન પાસવર્ડ કોઈને ન કરવો,
અચ્છા, અને ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન શું છે?,
હમમ હા, પાસવર્ડ સાથે બીજીય સુૃરક્ષા જેમ કે ઓટીપી અથવા ફિંગરપ્રિન્ટ,
આથી શું ફાયદો તમે જાણો છો કે,
અને, આથી ફાયદા શું છે?,
આથી શું ફાયદોછે તમે જાણો છો એ,
હા, કોઈ પાસવર્ડ હમ હા હા બોલીએ,
અચ્છા કોઈ પાસવર્ડ જાણીતાય તો પણ અકાઉન્ટ સહેજથી ન ખુલી શકે, એને ડેટા બેકઅપ શા માટે જરૂરી છે?,
હા, જો મોબાઈલ ખરાબ થઈ જાય, અથવા ડેટા ડિલીટ થઈ જાય તો બેંકઅપથી પાછો મલી શકે,
અચ્છા અને બાલકોને ગેમ રમવા દેતા હોય ત્યારે શું ધ્યાન રાખવું છે?,
હા બિલકુલ ધ્યાન રાખવાનું છે, ગેમ ડાઉનલોડ કરતાં પહેલા જોવું કે એ સુરક્ષિત છે કે નહીં, ઇન એપ ખરીદારી પર ધ્યાન રાખવું જોઈએ.,
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહી, ફક્ત ઓળખતા લોકોની જ સ્વીકારવા ની,
ના કરવાની ફક્તઓળખતા લોકોની સ્વીકારવી જોઈએ.,
સાચી સાચી, અને સાયબર અપરાધ થઈ જાય તો શું કરવું છે તમે જાણો છો કે?,
હા. તરત બેંકે જવાનું., પાસવોર્ટ બદલાવો અને સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવાની.,
સાચી સાચી સાયબર સિક્યોરિટી માટે જાગૃત રહેવું ખૂબ જરૂરી લાગે છે.,
બિલકુલ! થોડી સાવધાનીથી મોટું નુકસાન ટાલી શકાય છે., આજે મને ઘણું નવું શીખવાને મળ્યું.,
મને પણ પસંદ આવ્યો થયો, સાયબર સિક્યોરિટી -, ની માહિતી બધા સુધી પહોંચાડવી જોઈએ.,
બિલકુલ., હા. ઇન્ટરનેટ નો ઉપયોગ વધા વધ્યો એય સારી સાયબર અપરાધ, - પણ વધ્યા છે.,
હા આજકાલ સાયબર અપરાધ વધતા જ રહે એમમેંછે. સાયબર અપરાધથી લોકોને કેવી રીતે - ફસાવે છે? તમે જાણો છો કે?,
કોઈ વાર ખોટી લિંક મોકલી. કોઈ વાર નકલી બેંક અધિકારી બની ફોન કરી અને, કોઈ વાર સોસિ્યલ મિડિયા ખોટા એકાઉન્ટ બનાવી.
જો કોઈ કહે કે તમારું બેંક અકાઉન્ટ બંધ થઈ જશે તો શું કરવાનું?,
ઘભરાવાનું નથી., સીધા બેન્ક કૃતિ જવાનું અને નંબર પર સંકર્પ કરવાનો.,
અચ્છા અને ઈમેલ ખોલતા પહેલા શું જોવું?,
હમ. અ..., બિલકુલ. મોકલ મોકલનાનું ઈમેલ એડ્રેસ, ચેક કરવાનું.,
અચ્છા. અને શંકાસપદ, હોય તો ખોલવું નથી, અને મજબૂત પાસવર્ડ યાદ રાખવું મુશ્કેલ પાડે છેે ના?
બિલકુલ મજબૂત પાાસવર્ડ મેની જરૂર ઉપયોગ કરી શકાય. અર્થાત વૃક્ષિત જગ્યાએ કરવું શકીએ.
અચ્છા અને મોબાઈલ અપડેટ કરવું જરૂરી છે કા?
હા અપડેટથી સુરક્ષા સંબંધી ખામીરિયાએ દૂર થઈ જાય.
સાચી સાચી હંમેશા નવીન અપડેટ ઈન્સ્ટોલ કરવું છે ની?
બિલકુલ. સાયબર બુકિંગ શું હોય?
સાચી સાચી આજની એકદમથી વાત છે, કે મને સાયબર સિક્યોરિટી વિશે ઘણી સારી સમજ મળી છે.
હા. હેલો. મને તમારા સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.